હલો બોલો મિત્ર.
અવાજ આવે છે.
ઓ આવે છે આવે છે.
કેમ છો હમણાં તો બહુ ખેતીમાં ફરવાઈ ગયા છો કામમાં મને એવું લાગે છે.
ખેતી અત્યારે એની શું છે કે કાઢવાનો સમય હતો અત્યારે શું છે મગફળી ઉગાવેલી કાઢવાનો સમય હતો મજૂર મળતા નહોતા તો પછ જાતે લાગેલા.
બરાબર બરાબર મજૂરની તો ભાઈ બધે જ તકલીફ છે હવે શું કરીએ ક્યાં કોઈને કમ્પ્લેન કરવા જેવી છે બાકી તો હવે જાતે કરવું પડે છેલે આપડું પોતાનું હોય એટલે શું થાય.
હા એટલે હવે આનામાં શું છે મજૂર હોય ને તો એને આપણે બીજું કામ બી કરી શકીએ પણ હવે આપણે મજૂર થઈ જઈ તો પછી હવે એનામાં જ રહી જાય.
શું છે એટલે બધા કોઈ મજૂર નથી આવતા થોડા ઘણા હશે ને તમારે ત્યાં.
ના એટલે અમાં શું છે જયારે અમે વાવેતર કર્યું હોય ને ત્યારે તો ઘરના બધા થઈ જાય પણ જયારે ઉખડવાનો સમય હોય ને ત્યારે એની દસેક બારક જણા જોયએ પણ અત્યારે પાંચ સાત જણા છે તો પછી અમારા ઘરના લાગેલા છે.
હા હા બરાબર બરાબર એટલે હમણાં બીજી થઈ ગયા છો એમાં એમ ને?
હા અત્યારે સવારના જઈ પાંચ વાગે ટિફિન લઈને રાત્રે આવી.
હા એ વાત સાચી આમ જોવા જઈએ તો ખેતી નું જીવન એમ સારું છે, મહેનત ભર્યું છે પણ સારું છે હવે રાતે તમે આખો દિવસ મહેનત કરો ને રાતે સમજો કે સુવા જઓ જમીને સાદું ભોજન લઈને તમે સુઈ જાવ એટલે કોઈ ટેન્શન વગર મારા ખ્યાલે તમને ઊંઘ આવી જતી હતી. કેમ કે શરીર જ તમને ઊંઘ લવડાવી દે.
કામે આવ્યો ન નાયા ધોયા ફ્રેશ થયા અને જમીનને સીધા આમ આદા પડી જાય એટલે સીધા સવારે ઉઠી.
હા એ એના જેવી ઊંઘ તો ભાઈ ક્યાંય નથી. શહેરમાં લોકો તમે વિચાર કરો કે આ ગોળીઓ ખાવી પડે છે ઊંઘ માટે
હમ્મ પણ કારણ કે ત્યાંનું વાતાવરણ, ખાણીપીણી, જીવન બધું એવું થઈ ગયેલું છે ને એ એના કરતા આપણે ગામડાનું જીવન સારું. ભલે ત્યાં ફેસિલિટી નહી હોય પણ એની જીવન આમ શાં તી થી જીવી શકાય.
એટલા માટે જ ને હવે માણસને જીવન જીવવા આવે તો શું જોઈએ. બે ત્રણ ટાઈમ રોટલો જોઈએ ને એક ટાઈમ હુંવા જોઈએ. બાકી તો જીવન ચાલ્યા કરે. એટલા માટે જ હું કીધું શું કરતા છે, હમણાં બઉ બીઝી થઈ ગયા છે. ખેતીના કામમાં પોરવાઈ ગયા છે ને યાદ બી નથી કરતા.
હા એટલે એમાં જ છે હવે શું કરી અત્યારે પેલા અમે સિટીમાં હતા. પેલા જો મારા બાપ દાદા ખેતીમાં હતા અમે ગયા સિટીમાં સિટીમાં કઈ નવું જૂનું કરશું એવું વિચાર્યું પછી ત્યાં અહીંયા કને મોટું કારોબાર કર્યું પછી માણસો ના રીતે એને અહી હાચવતા મે અત્યારે એવું ગામ આવેલું છે કે પૈસો બઉ કમાયો પણ અત્યારે હવે ખેતીની જિંદગી જોઈતી છે. હવે કે શાંતિ ભરી હોય ક બીજી પીડા ના હોય ને આપ આમ આપણે રીતે રોટલો બે ટાઈમ, ત્રણ ટાઈમ રોટલા ચડેને જીવન ચાલવું જોઈએ.
હા એ વાત તો તમારી સાચી. હવે ખેતીના જીવનમાં તો એ સારું જ હોય ને બીજું શું હવે મગફળી કાઢીને પછી શું કરવાના છો? શું થાય પછી મને ખેતી વિશે તો એટલું બધું નોલેજ નથી પણ તમે થોડું જણાવો કઈ રીતે થાય?
હા એટલે એનામાં શું છે કે એની પેલા જોઓ આપડે ખેતીમાં તો હવે બધા માણને ખબર ના જય કારણ કે આ વસ્તુ ખેડૂતને જ ખબર હોય ને બીજાનો કોઈ વિષય ના હોય તો કોઈ એ વસ્તુમાં ધ્યાન ના દે આજે તમે પૂછેલું છો તો આજે આપણેે ચર્ચા કરી. એમાં એવું છે કે હવે જુઓ આપણે પેલા કોરું ખેતર હોય. ખેતર તો પેલા એને એને એકવાર એને આમ મિક્સ કરવું પડે. રેતી આવે ને એટલે ઉપર ગરમી હોય નીચે એની મસ્ત ઠંડી રેતી હોય તો એ બે એને મિક્સ કરી દેવાય છેેડીને પછી એનામાં મગફળીના દાણા આવે મગફળીના દાણા રોપવાનું ચાલુ કરે એટલે એ મશીન થ્રુ જ થતું છે, અત્યારે પેલા તો બર્ડ થ્રુ થતું એવી જ થતું માણસો લાગતા પણ અત્યારે તો ટેકનોલોજી આવી ગયેલી છે, મશીન આવી ગયેલા છે. એટલે ખેડૂતને બહુ સારું થઈ ગયેલું છે. એટલે એની હવે બધું મશીન થ્રુ એની બોળાતું છે.
ના ના બરાબર એમાં પેલા તો માણસોને બળતરું થશે એટલે ટાઈમ બી બઉ લાગતો પછી બીજું કે બળદ તો થાકી જાય. થોડો થોડો ટાઈમે જયારે આ ટ્રેક્ટરને તો તમે ડીઝલ નાખો એટલે ચાલુ જ થઈ જાય એને તો વચ્ચે આરામ બી નહી
હા, એટલે એના પ્રમાણે બો સારું છે. કારણકે પેલા એની બો તકલીફ હતી, સાધન નતા, પૈસા નતા, વાડી ન તી કઈ નતું. તો અત્યારે શું છે કે બધા માણસો શહેર તરફ જતા થયા, હવે ગામમાં ખેતી તો બધી એમે પડેલી છે ને એટલે પડી પડી એ મની કચરો ઉગે, બાવળિયા ઉગે, કાંટાવાળા ઝાડવા ઉગે, એના કરતા માણસો શું કરે કે રેન્ટલમાં આપી દે. હવે જોવો અત્યારે મારા પાસે એસી કડ પણ મે આજુ બાજુમાંથી રેન્ટલ માં જગ્યા લઈ ને એની ડો રસો એકર ખેતી કરતો છું, અત્યારે.
હા, હા, એતો ઘણું સારું કેહેવાય ને ભાઈ તમે બીજાની ખેતી પણ સમજો કે સજીવ રાખી છે, બાકી તો ખેતર એમ જ પડ્યું હોય તો એતો અંદર બીજા જાતના ન ન જુએ એવા બધા ઝળવા ઉગી જાય, તો એ નકામી થઈ જાય. ફરીપાછુ એને સરખું કરાવવું પડે. હમણાં હું અમારા એક સંબંધી ત્યાં ગયો હતો, એમણે એમને ત્યાં શું છે કે ઉનાળામાં પાણી ની બહુ તકલીફ એટલે એ લોકો સીઝન પ્રમાણેજ એ લોકો ખેતી કરે, એટલે ત્યાં શું છે ફળી ને જીરું ને એવું એનો એરિયા એવો છે એટલે એવું બધું થાય, પણ હમણાં હું ગયો તો ઉનાળામાં એટલે કશું એકદમ આરામ એ લોકોને ત્રણ મહિના. જેવો વરસાદની સિઝનનો પેલો છાંટો પડશે એટલે એ લોકોને ભાગમ ભાગ ચાલુ. હમણાં તો એ લોકો બધા ખેતર એકદમ ખેડી એમ આ અંદરના માટીના ડઢેફા ઊંચા બધા મોટા મોટા કાઢી, ને ખેતર એમ જ રેવા દ શેકાવા દ મતલબ તડકાના શેક ના લીધે શેકાવા દીધું છે, કે અંદર જે બીજા જીવાત હોય, ફુગ હોય કે એવા જે ન કામના હોય, તે બધા તડકા ના લીધે ખતમ થઈ જાય.
હા, ઈ વસ્તુ સારી છે. કારણકે, અત્યારે ત્યની ખેતીમાં તો એમ જુઓ આમ આવક છે, પણ આપણે મહેનત માંગતી છે જો મહેનત આપડી સારી હોય, તો ખેતી આપણે સારામાં સારું કમાઈને આપે, કારણકે અત્યારે એની ભૂતડીના અને મગફળીના અને બધાના ભાવ અત્યારે ચડેલા છે ને અમે તો એની ઘરે એની મગફળીનું તેલ કાઢીને ઘરે બોટલ બોટલ બોટલ વેચી, પછી ઓનલાઈન વેચતા છે એટલે અમે મોર્ડન ટાઈપની ખેતી કરતા છે અત્યારે, ને પછી પાછું એની જે મગફળીનો માથેનો કચરો હોય ને ત્યાં ગાય ને એ લોકોને બધાને ચારો ચારો વાળા હોય ને એ લોકો ને આપી દે તો, એ લોકો એ અમુક પૈસા આપે ને એટલે આમ ચાલ્યા કરે.
હા, આતો ઘણું સારું કેવાય. આમાં તમે ખેતી આપડે, અવે જો ખેતી તો બધા કરે હવે ખેતીમાં આપણેે આવક વધારવી હોય, તો આપડે કંઈક નવું કરવું હોય તો, કંઈક નવું લાવવું પડે. હવે તમે મગફળી કરી, તો હવે હવે બધા, તમે સમજો કે બધું કેમિકલ યુક્ત ખાવાનું બહુ આવી ગ્યું માર્કેટમાં. હવે એવા જ ટાઈમમાં તમે લોકોને શુદ્ધ તેલ આપો, કાચી ઘાણીનું તેલ કે જે કોલ્ડ પ્રેસ એ આપો. ભલે રુપિયા બે રૂપિયો મોંઘો હોય થોડોક, પણ લોકો માંગે છે એવી વસ્તુ. જેનાથી શું છે, કે શુદ્ધ ખાવાનું મળે, તો શરીર થોડુંક બાંધો સારો રહેે. ને માર્કેટમાં તો કેમિકલ વાળું મળે જ છે સસ્તું. પણ તમે આ રીતે એક જા તની આ સેવા બી કેવાય લોકોની, કે તમે આ રીતે લોકોની સેવા કરો છો કે ભાઈ સાળો અને પાકો માલ આપીને, એમને પ્રોવાઈડ કરો છો એમ.
હા એટલે એમ જ છે. હવે અમારું જ્યાં મગફળી વાળું છે ને, તે એક જાતનું જો એ હકીકત કહું કે વધારે એમે કમાતા નથી, કારણ કે આ વસ્તુ આપણે શુદ્ધ માણસોને પેલા ચખાડવું હોય, આપડે એક રૂપિયો અત્યારે નથી કમાવો. માણસોને સારા સારા ઘરમાં જાય એ વસ્તુ તુ આપણી ચાખે અને માણસોને એમ લાગે કે ના આ વસ્તુ પર આપણે ભરોસો કરીને આપણે આજીવન આ વસ્તુ ખાઈ શકશું. પછી આપણે બે પૈસા કમાવવાની ગણતરી કરશું, પણ અત્યારે તો આપણે કમાવું જ નથી. આપણી વાડીમાં જ ઉગે ને આપણી વાડીમાં જ બધું પીસાઈને તેલ નીકળે, પછી આપણી કંપનીની બોટ બોટલમાં જઈને આપે ઘરે ઘરે દેવા જઈ. પાંચ કિલો, પંદર કિલો, વીસ કિલો, મોકલાવુ મારા વાલા, એવી રીતે કરીન દેવા જઈએ.
હા, એ તો ઘણું સારું ને. એમાં તો તમે બીજી રીતે ઇન્સ્ટાગ્રામમાં ને કે સોશિયલ મીડિયામાં તમે એડવર્ટાઈઝ ચલાવો, તો તેનાથી તમારો પ્રોડક્ટ ઘણા લોકો સુધી પહોંચે. ને એનાથી શું છે કે તમે તમારું પ્રોડક્ટ પો ચાડતા જો લોકોને સારી વસ્તુ મળે છે. તમારી જે તમે પ્રોડક્શન કરો છો, તે સારી વસ્તુ એમને મળી શકે. એટલે આવું થોડુંક સોશિયલ મીડિયા મિડીયા ઉપર તમે કરો, તો ફાયદો થાય લોકોને.
હા બસ, એટલે એના માટે જ. આપડે એવું છે કે એની ઘરે ઘરે આપણો તેલ વેચાશેને ઘરે ઘરે માણસો આપણા તેલ માંતે પુડી બનાવીને ખાશે. પછી જ આપડે આપડે કમાવાનું વિચારશું. ત્યાં હુધી આપડે એક રૂપિયો નથી કમાવ જે ભાવો આવે જે એટલો ખર્ચો લાગીને બધું કાઢીને આપણે તેલ વેચવાનું છ. કારણ કે અત્યારે કમાવાની ગણતરી કરવાનું જ નહી. કારણ કે આપે પેલા મહેનત કરવાની, આપે સફળ થઈ ને પછી કમાવાનું વિચારવાનું. આપણે હમણાં જ જો કમાવાની ગણતરી રાખી તો આપણે કંપની આપણી ઊભી ના થઈ શકે.
હા પેલી વત પહેલા પહેલા તો શું છે કે ઓછા માર્જીને ધંધો કરે. પછી જેમ જેમ લોકોને આપડી વસ્તુનું આદત થાય, અથવા તો જેમ જેમ લોકોને ખબર પડે કે હા વસ્તુ સારી છે, તો એ લોકો સામેથી તમને પૈસા આપશેકે, હા તમે કામ સારું કરો છો, સારી વસ્તુ આપો છો, તો તમે આ કાર્ય ચાલુ રાખો
હા એટલે જ ને. એટલા એટલા માટે કરીને આપણે એની થોડું કહીને એમ સારું કામ કરી રહ્યા છે. ને અત્યારે એની મગફળી ઉગતી છે, પછી ઘઉં ઊગશે. એવી રીતે રીતે આપણે એને બધું એની આપણે શું છે કે સરકારને સહયોગ આપતા છે, કારણ કે એ ઘઉં આપણે સરકારીમાં આપીએ, સર કાર એના માટે હમજી લો, આપણે ટેક્સ માંથી જ બધું આવતું છે. તો સરકારને બે પૈસા જડે એનામાંથી એ બે પૈસા આપડા એની ગામના કામમાં લગાડે રસ્તા બનાવે. એટલે એવી રીતે કરી કરીને બધાને એ સારું લાગે ને એવું કામ કરતા છે આપણે, ખેતીમાં.
ના ના, એ તો ઘણું ખુબ જ અતિશય સારું કામ કેવાય. કારણકે હમણાંના ટાઈમમાં લોકોને ચોખ્ખું ખવડાવું એ અન્નદાતાના હાથમાં જ છે. અને ખેડૂત એ અન્નદાતા જ કેહેવાય. ચાલો ત્યારે તો ક્યારેક મળશું ત્યારે નિરાંતે વાત કરશું.
ચોક્કસ ચોક્કસ તમે આવો ગામમાં આવો, કચ્છમાં આવો ત્યારે મને ફોન કરજો એટલે આપે મળશું. ઠીક છે?